હ હલો જય શ્રી કૃષ્ણ કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બસ મ મજામાં છું તમે કેમ છો બસ હું પણ મજામાં બાકી જમવાનું થઈ ગયું હા જમવાનું બસ ને તૈયારી થઈ ગઈ છે હવે થોડી વાર માં જ બસ જમીએ હવે નાસ્તો હેવી કરી લીધો ને એટલે પછી જમવાનું થોડું મોડું થઈ ગયું
હા એઈ તો છે હવે તો ડાયટ નું તો પેલા બરાબર ધ્યાન રાખવા રાખવા પડે ભઈ એટલી બધી બીમારીઓ વધી
બીમારી વધી ગઈ છે બિલકુલ સાચું કહો છો તમે આપણને ને આપડે હવે જેમ જેમ બધી મિલાવટો વાળું સામાન ખઈએ છીએ આપડે આપડુ હેલ્થ નો બહુ જ ખ્યાલ રાખવો જોઈએ ખાવ ખાણા પીણાની સાથે સાથે આપણને કસરત ને એવું બધું પણ કરવું જોઈએ જો આપડે હેલ્થ ડાયટ લઈએ તો બીમારીઓથી આપડે દૂર અ રહી શકીએ
તો હવે તો કેટલી કેટલી એ બીમારી બીમારીઓ તો મેં તો તમે નહી માનો અમારે આમ રિલેટિવસ ને અમારે આમ એટલું બધું આમ કેન્સર વાળું થઇ ગયલું છે ને
ચાર ઘર છોડીને કે બધાના ઘરમાં આમ કેન્સર છે કોમન થઈ ગયું, આમ બિલકુલ કેન્સર એટલે કર્કરોગ આ તો તમે બહુ આ તો બહુ મોટી અને ગંભીર બીમારી છે, જેના કારણે શરીરમાં કોઈ પણ ચોક્કસ ભાગના જે કોષો એક જગ્યા એકત્રિત અને અનિયંત્રિત થઈ રહે છે, અ એની એને એના લીધે કેટલી બધી અ અમ ગાઠ ઠ ને એવું બધું અ બીમારી થઈ રહે છે. છે બહુ જ અને બીમારી આ બઉ જ મોટી બીમારી છે, આ એક ગંભીર બીમારી
તો હમ લોગ આમ કે ને કે હવે તો આમ શરીરમાં ક્યારેય અ રોગ પેદા થઈ જાય કોઈને કોઈ માણસને ની ખબર પડેને કેન્સર તો એવી વસ્તુ છે કે આપણને એમ લાગે કે આમ ડોક્ટર પાસે જવાથી બી બીક લાગે એમ.
બિલકુલ આપડે કેન્સર જોઈએ તો મોમાં લોકો જે તમાકુ અને એનું સેવન કરી રહ્યા છે, વધારેથી વધારેથી એનાથી મોના ગળાનું કેન્સર પછી ફેફસાનું કેન્સર, બ્લડ કેન્સ તે સર અને કેટલાય કેટલાય જાતના કૅન્સ સર મતલબ આ અ રીતે ફેલાઈ રહ્યા છે અને આપડે જોયું હશે કે અ કેટલા ફિલ્મ સ્ટાર બોલિવુડમાં પણ એવા અ ફિલ્મ સ્ટાર છે જે લોકો સારું ભોજન કરતા હતા પણ તો પણ એમની જે જીવનશૈલી હતી એ નિયમિત અને સારી ન હોવાને કારણે એ લોકો માંથી પણ કેટલા લોકો છે એ કેન્સર જેવી બીમારી ગંભીર બીમારી ના શિકાર થયેલા છે. બિલકુલ સાચુ કહો છો તમે. વજનમાં ઘટાડો થવો, જો કેન્સરના કેટલા બધા લક્ષણો હોઈ શકે છે જેમ કે વજનમાં ઘટાડો થવો, કોઈ પણ જગ્યાએ શરીરમાં ગાંઠ કે સોજો હોવો, થાક વધારે લાગવો કે પછી મોઢામાં વધારેથી ઝાઝાં ચાન ચાંદા પડવા કે કોઈ પણ આપણે જે ઝડપથી આદત તો માં બદલાવ કરીએ કે વાર વાર આપણને પેશાબ આવતો હોય કે કોઈ મોટો આમ ફેરફાર શરીરમાં દેખાતો હોય તો આપણને જરી જરૂરથી જઈને ડૉક્ટરથી આપણને માહિત લેવી જોઈએ અને ચેકઅપ કરાવવું જોઈએ. હા, ચેક‌અપ કરાવ કેટલા હવે તો સેમિનાર થાય એમ, ફ્રી ચેકઅપ બી થતા છે કે, ભાઈ કરાવો ચેકઅપ કરાવો બિલકુલ સાચું કહો છો તમે.
કેન્સર... કેનેમ્ આટલું બધું આમ્..
સ્પષ્ટ દેખાતું હોયતો બી અડધા જેન્ટ્સ સમજે નહીં કે આ ખાવાથી શું થશે? એમ. બિલકુલ સાચું કહો છો તમે. અને જુઓ.. હવે તો કેન્સર જેવી જે મોટી બીમારી છે. આ બીમારીનું પણ નિદાન, હવે સારવાર છે એ થોડું. આમ આસાન થઈ ગયું છે. આનું પણ શોધ આપણા કેટલા બધા મોટા મોટા.
હા જે બોલવુડ સ્ટાર્સ વગેરે હોય એ લોકો ભી કેટલું આમ એ લોકોને આમ જોઈએ તો લાગે નહી કે ભાઈ આ લોકોને આમ કેન્સર જેવી બીમારી હતી આમ્.
હા. સાચું કહો છો તમે તો હવે એનો. જે સારવાર છે એ થ‌ઈ થઈ શકે છે તો આપણને જરૂરથી એના પ્રત્યે થોડું જાગૃત રહેવું જોઈએ. અને સારવાર માટે પણ આપણને એમાંથી મુખ્ય સારવાર જેમ કે કિમો થેરેપી. છે પછી રેડિએશન થેરેપી છે, સર્જરી છે અને ઇમ્યુનટી થેરેપી છે. આ બધાનો સમાવેશ થાય છે તો આ પ્રકારની થેરેપીઓનો ઉપયોગ કરીને આપણને આ રોગથી બચાવ મળી શકે છે. જે એનો ઉપયોગ કરવો જોઈ.
હવે તો.. આમ્ તમે જોઓને આમ્ કેટલા આમ્ બધા નાના નાના ગામમાં જોઇએ તો કેટલુંક આમ કેન્સરના લોકો આ અહીં આ દેવમાલી પછી આ કયું નામ હતું? મનોરમાધયમ.
બહુ જ પ્રસિદ્ધ છે કે નિદાન માટે. બિલકુલ સાચું કહો છો તમે હા સાચું કહો છો તમે અને જો બ્લડ કેન્સર આપણા જે ક્રિકેટ સ્ટાર હતો ય યુવરાજ. સિંગ ને પણ બ્લડ કેન્સરની એથી એ પણ ગ્રસિત થયો હતો. તો એના માટે પણ અલ્ટ્રા. સાઉન્ડ, સીટી સ્કેન, એમ. આર. આઈ. અને બાયોસ્કોપી કરીને આનું નિદાન થઈ શકે છે.
એ
આમ લોકોી સારું સારું આપે તમે કરાવો બ સાચું ક છો તમે
આપણને જો વધારે પડતા આ બહારથી ફાસ્ટ ફૂડ પછી જે આપણે ભોજન શૈલીમાં પણ આપણને સારો બદલાવ લાવવો જોઈએ આપણે જે હેલ્થી ડાયટ લેવું જોઈએ ઘરનું બનેલું તાજું ભોજન ખાવું જોઈએ આ કેન્સરની. પાછળ કેટલા બધા મુખ્ય કારણો છુપાયેલા છે જેમ કે ખંડ ખોટો ખાંડ હ હા શું કર્યું હું પણ સમમ જેમ કે તંબાકુ અને ધૂમપાન પછી ખોટું ખાનપાન પછી દારૂનુંું સેવન પછી આનુવંશિકતા જેનેટિક કોઈને પરિવારમાં પહેલાથી કોઈ પ્રકારની ખાસ બીમારીઓ હોય છે એ બીમારીના એ પણ વારસાગત આગળ આગળ થતી જાય છે. તો એનો પણ ખ્યાલ રાખવો જોઈએ પછી વાયરસ ઇન્ફેક્શન
એ તો છે બધા લક્ષણ આપણને દેખાય કે ભાઈ થઈ શકે આ બધી વસ્તુ આપણા ને હું તો એમ કેવું કે ભાઈ આજ કલ બધાને પોતાની એક વાર રૂટીન ચેકઅપ કરાવવા જ જોઈએ છ મહિનામાં એક વાર કે સાલમાં એક વાર આમ.
બરાબર. બિલકુલ સાચું કહો છો તમે અને આપણને જે કુદરતી વસ્તુઓ જે મળેલી છે જેમ કે આદુ તુલસી લીંબુ હળદર આ બધું આપણે શરીરમાં શું છે રોગ પ્ર્રતિકારક શક્તિ વધારે છે તો આનું સેવન સારો કરવો જોઈએ ફાસ્ટ ફૂડ ઓછો લેવો જોઈએ પછી લીલા શાકભાજી છે કે ફળો છે એનો ઉપયોગ આપણને વધારે કરવો જોઈએ આ જો. કેન્સરથી બચવા માટે કો બકુલ હા પોતાના હેલ્થ માટે તો કોરોનામાં બધાએ બહુ જ કાળજી લીધી હતી. હળદર વાળું દૂધ પીવું તુલ સી પછી.
આખું ડેલી સલાડ ખાવાનું આખું બાઉલ ભરી ને હું તો ભાઈ મારા ઘરમાં તો ઓલરેડી કોરોના ચાર પેશન્ટ હતા બધાને આટલું સરખું બધાને ડાઈટ કર્યું ને એટલે એનું તો આમ કોરોના જતું જ રહી એ લોકોનું.
બિલકુલ સાચું કહો છો તમે એજ પ્રમાણે કેન્સર થી પણ બચવા માટે કેટલા બધા શાકભાજીઓ છે જેનું સેવન આપણને. કરવું જોઈએ ભરપૂર લીલા શાકભાજી સાથે સાથે બ્રોકરી ગાજર અને તાજા ફળોનોો ઉપયોગ વધારવો જોઈએ.
હમ
અને વ્યસન વ્યસન મુક્તિ માટે પણ આપણે. તંબાકુ ગુટકાા સિગરેટ અને દારૂ આનાથી તો બહુ જ દૂરી રાખવી જોઈએ. કારણ કે આપણને પહેલાથી જ ખબર છે આ બધા પ્રોડક્ટ આપે વાપરીએ ત્યારે એના ઉપર પણ લીખેલું હોય છે. કે આ આપણા હેલ્પ માં નથી અને આ તો કેન્સરનુંું વિશેષ કારણ છે તંબાકુ અને સિગરેટ તો તો પણ લોકો છતાંય બધું જાણે છે તો પણ એનો ઉપયોગ કરે છે તો આ સૌથી વધારે મોટું દુઃખની વાત છે કે જાણ્યા પછી. પણ એનું આપે સ દુષ્પરિણામ થવાનું છે આપણને ખબર છે તો પણ એનો ઉપયોગ કરે છે.
કરે જ છે ભાઈ આમ જો એમ દેખા જોને આમ શરીર માં ક્યારે ક્યારે રોગ ની આમ પેદા થઈ જાય તો બી નહી ખબર પડે આટલી આમ મેં તો કેવું કે ભાઈ નલી નલી ઉંમર માં ભી લેડીઝને આટલું આમ કેન્સર જેવી બીમારી. લાસ્ટ સ્ટેજ પર આવી જાય મેં તો હું કેય એ લોકો ન પરિવાર લોકો ન એ
ખાય બિલકુલ સાચું કવ છું. તો તમે પરિવાર હા એ સારુંલા સાું જડથી ખતમ થઈ જાય તો લોકો ના આમ જીવનની આશા વધે બોલી
ધર તો આ કેન્સર ના મા આવડીને અડધા માણસ.
આ એટલી મોટી બીમારી છે એ બીમારી. આપણે નામ સાંભળીને જ આપણને કેટલી બધી આમ આપણે માનસિક એવું થઈ જાય કે માનસિકતા એવી થ પડી ગઈ છે કે જે એને તો દુનિયા છોડવી જ. પડે છે. સા વાત જો કેટલા બધા ક્રિકેટ કેટલા બધા ક્રિકેટ બોલીવુડ ચાર એ લોકો આપણા સામે એક એવી ચુનૌતી બની રહ્યા છે ગયા છે. એવું ઉદાહરણ બની ગયા છે કે એ લોકોને આટલી મોટી બીમારીને પણ પોતાના મતલબ આત્મવિશ્વાસ થી એ બીમારી માંથી બહાર નીકળ્યા છે તો આવું નથી કે જો માણસ પોતાના મનમાં ઠાની લે કે હા આટ આ બીમારીથી એ બહાર નીકળ. શકે છે તો એ જરૂર થી આમાંથી બહાર નીકળી શકે છે.
હા ઈ તો છે આ લોકો બધા આમ આપણી માટે આમ એક ઉદાહરણ જ છે સોનાલી બેન્દ હમણાં હિના કાન છે એટલ આમ સારા સારું આમ એ લોકોનું આમ જોઈએ ને કે ભાઈ હા તો કઈ આમ આપણું બી આમ વધે વીલ પાવર
બિલકુલ સાચું બવ ચાલો તો ફરી મળીશું અને તમે તમારો ખ્યાલ રાખજો જય શ્રી કૃષ્ણ પણ રાખજો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ